હેલો!
હા! કેમ છો?
બસ મજા કેમ છો? તમે બેન સારું છે ને તમને?
હા એકદમ સારું છે. તમને સારું છે.
સારું છે, સારું છે. શું ક્યોં બીજું શું ચાલે ત્યાં.?
કઈ નઈ એકદમ શાંતિ ચાલે છે. જોવું ની આ શું કરીએ આપડે છોકરાઓ છે, હવે છોકરાઓને ભણવા મૂકેલા, એટલે એ લોકોની સ્કૂલમાં જે આપણને કેય તે આપડે બધું કરવું પડે. આ એમાં એવું છે કે મારા દીકરાને છે ને એક પ્રોજેક્ટ મયલો છે, હવે એ પ્રોજેક્ટ પૂરો કરવાનો પણ, આ પેલા શિક્ષણ આ શિક્ષક તો એમાં જ કે કે બધું તમારે જ કરવાનું, અને એમ કે કે તમને અમે ગાઈડ કરી દીધું છે, સમજાવી દીધું છે, એજ રીતે તમારે બધું લેસન એને કરીને આપી દેવાનું, અને એના હું માર્ક્સ મૂકી દઈશ એટલે સારા સમજ નથી પડતી આ તો બધું શું છે, ને શું નથી કારણ કે મને ખ્યાલ છે, અમે ભણતા હતા ત્યારે છે, ને તે શિક્ષણની પદ્ધતિ અને વિદ્યાર્થી તેઓ એટલા બધા સરસ હતા, કે જાણે શિક્ષક જે કે તે છોકરાઓ કરી જ નાખે અને બીજું કે આવા શિક્ષક બી નહોતા કે જે જે આપણને બધું જ ઘરે સોંપી દે અને બધું મા બાપે કરવાનું આવે એવું તો કશું હતું જ નહી એમ કરીને અને અત્યારે તો છે, ને શિક્ષણ એવું બની ગયું છે, ને એટલું બધું મહત્વપૂર્ણ બની ગયું છે, ને કે આપણા થી એને છટ કઈ બી નહી એટલે આપડા થી હવે ના ની પડાય કાં તો આપણેે એમ વિચારવું પડે કે નહી આ કરીને આપીએ ને તો આપણા છોકરાને કઈ બોયલું તો કઈ થયું તો એટલે બધું આમ જવાદેવની શું કરું શું નહી કરું કઈ ખબર પડતી નથી મને તો.
એવું છે, કે તમારું સાચી વાત છે, એકદમ સાચી વાત છે, અ એમાં કેવું છે મારી છોકરો બી હમણા નર્સરીમાં છે, મારી છોકરી છે, ને એ ફથમાં છે, તો મારી છોકરી જયારે નાની હતી ને ત્યારે એ એને બી નર્સરીમાં એટલી બધી એક્ટિવિટી કરાવે છે, ને કે મેં તને શું કેવું એમ ને એ બધી એક્ટિવિટી તમને શું લાગે છોકરો કરી લે છે, નથી કરતો કેમ એ છોકરો એ કેવી રીતે કરવાનો એ છોકરાને હજુ આ એ બી સી ડી નથી આવડતું. ને શિક્ષક એમ કે છે કે તમે આ બનાવીને લાવો પેલું બનાવીને લાવો આમ કરો તેમ કરો આવી રીતે બનાવો આવું જુએ આવું જ જોુએ આવું નથી જોતું તો મેં તો કીધું મેં કીધું આટલું નાલુ છોકરું નર્સરી સિનિયર જુનિયરનું છોકરો એ શું બનાવવાનો મેં કીધું આ તો પેરેન્ટ જ ભણતા હોય તો એવું આપણેે વડીલો જ આપણેે બનાવ બનાવીને એ લોકોને મોકલવાનું બધું ઓ એક્ટિવિટીને બધું એમાં એ છોકરું શું શીખવાનું. એ છોકરું તો કઈ બનાવવાનું જ નહી ને એ બધી એક્ટિવિટી તો પેલું પેરેન્ટ જ બનાવશે તો છોકરા નું શું જ્ઞાન મળ્યું કઈ જ નહી ને ને ધારો કે તમે મોટા છે, તો મોટા છોકરા લોકોને એક્ટિવિટી આપો છો તો એ વાત સાચી છે, એ છોકરા એ લોકો જાતે કરી શકે છે, જાતે બનાવી શકે છે, પણ એમાં બી તમે જોઈ શકો નો કે અમુક જે પ્રોજેક્ટ આવે છે, ને તેમાં ઇલેક્ટ્રિક થિંગ્સ આવે છે, જેમ કે આ કોઈ આઈ યુઝ કરવાની સેન્સર યુઝ કરવાનું તો એ બધું જે મોટા છોકરા લોકોને છે ને એ બધું માર્કેટમાં બી મોઘ . હોય ને ને બીજું એ કે એ બધું છોકરા લોકો ઇલેક્ટ્રિક વસ્તુમાં કઈ થાય મૂકે તો કોણ જવાબદાર રહેવાનું શિક્ષક તો હાથ છોટા કરી દેશે કે મેં તો તમને ઘરથી બનાવીને લાવવા કીધેલું પણ અમને ઘરે બી કોઈ જોવા વાળું જુએ કે નહી આ બધી વસ્તુ આ બધી પ્રોજેક્ટમાં જે યુઝ કરો છે, લોકો એ બધું જોવા વાળું જુએ કે નહી કોઈ. એ તો પ તે લોકોને કઈ ઇફેક્ટ બી થઈ શકે આ બધું વસ્તુથી ને બીજું એ કે પેલા ના એમાં કેવું હતું કે શિક્ષકો છે, ને છોકરા એ લોકોને હોમવર્ક ને એમ આપતા હમને તો આવું બધું એક્ટિવિ ને એવું બધું જ આપે છે, જેમાં બો જ બધા પૈસા ખર્ચાઈ જાય છે, ને બો જ મોટ ટાઈમ બી વેસ્ટ થાય છે, પેલા તો કેવું છોકરા એ લોકો શિક્ષક એ લોકો આપતા ને વિદ્યાર્થી એ લોકોને હોમવર્ક આપતા તો એ લોકો હોમવર્ક તા ઘરે બેસી ને. વિદ્યાર્થી ને આજે તો કેવું કે શિક્ષકો એક્ટિવિટી આપે છે, તો એ તો એક્ટિવિટી તો પેરેન્ટ વા પેરેન્ટ તો ઇન્વોલ્વ થવું જ પડે એક્ટિવિટીમાં ને એના વગર તો પો પોસિબલ જ નથી, હુ એ બધી એક્ટ એકિવિ કરવી ને એ લોકો જાતે બધું સામાન લા લાવું પડે ને તો પેરેન્ટ ને કેવું પડે તો આ બધી બો જ મગજ મારી થાય છે, શું કેવું છે, તમારું.
હા એકદમ સાચી વાત છે, તમારી પેલા જેવું શિક્ષણ પણ નથી એટલે હવે તો છે, ને શિક્ષકો શીખવતા નથી ક્લાસમાં ખાલી એ લોકો ભણાવી દે છે ને એમ કે છે કે તમારું છોકરું ટ્યુશન જાય છે, ને તો એ ટ્યુશન માં કરી લેશે અને તમારે એજ રીતે એને કરાવી દેવાનું પણ હવે તો છે, ને તે આપણા થી કશું બોલાય બી નહી બીજું કે આપડે ધારો કે એમ કહીએ કે ના અમને આ અમારું ટીચર છે, તો કમ્પ્લેન કરીએ ટીચર ની તો વળી એ ટીચર આપણા છોકરાને જ ગમે તેમ એ કરે અને બધું બો ચાલે એટલે આ તો એક મુસીબત વાળું કામ છે, પાછું છે ને વળી પેલા જેવા વિદ્યાર્થીઓ બી નથી કે પેલા કેવું હતું કે માસ્ટર ને જોઈને જ ને તે લોકો ગભરાતા એ લોકો કેવું કે આમ એકદમ સા ડિસિપ્લીનમાં રેતા હતા એમ, પણ હવે છે ને એવું નથી હવે તો છોકરાઓને ખબર છે કે જાણે આ ટીચર અમને કઈ કરવા નથી અને એમ કે અમારું કઈ થવાનું નથી તો એ લોકો શું આપને એકદમ પેલી રીતે લે ટીચરોને એકદમ લાઈટલી લે એટલે ટીચરો ની વાત સાભળે જ નહી છોકરાઓ એટલે એ લોકોમાં ડિસપ્લન ક્યાંથી આવે અને ક્યાંથી એ લોકો બધું વસ્તુ પૂરી કરે ને એટલે આ બહુ એક ખરાબ માઇનસ પોઈન્ટ કેહેવાય છે કારણ કે પેલા કેવું હતું કે તમે શિક્ષ શિક્ષ જે હતા ને તે લોકો કેવું કે વિદ્યાર્થીઓને જરાક મારે કે કઈ બી કરે ને તો આપણે વાલીઓ છે ને ફટ દઈને જતા નહી એ લોકો પાસે કે કઈ ન અમારા છોકરાની જ કઈ ભૂલ હશે એમ કરીને પણ અત્યારના તો વાલીઓ બહુ ખરાબ છે એ લોકો કેવું કે ના અમારા છોકરાને તમે કેમ આમ કર્યું એમ અને બીજું કે વિદ્યાર્થીઓમાં છે ને સહનશક્તિ નથી, એ લોકો કેવું કે એ લોકો એ સહન કરવાનું કે જરાક. અમને કીધું તો શું થઈ ગયું, કઈ અમને કઈ વસ્તુમાં આગળ લેશે તો એવું હરીફાઈ માં બી રેવાનું એ બી એ લોકોને તો અત્યારે ગમતું નથી, એ લોકોને કેવું કે કઈ ન ક્લાસ માં જવાનું ભણવાનું. મા લાવવાના એઝામ આપીને પણ, એકમેક છોકરા સાથે હ કરતા આપડે, એ બધું કઈ જ નથી. કરતા આજના વિદ્યાર્થીઓ, તમારું શું કેવું છે આ બાબતમાં?
એકદમ જ સાચી વાત છે મેં તને કેમ ને મેં મારું અનુભવ કેવું છું તને મેં બી એક શિક્ષક જ છું, કે મારી જે સ્કૂલમાં છે ને એ છોકરા એ લોકોને જરા બી આમ, ટચ બી નથી કરવાનું મેં એક એક એક શિક્ષક નું એક્ઝામ્પલ આપું છું તને, કે એક એથ સ્ટેન્ડર્ડ ના ક્લાસમાં છે ને, એક શિક્ષક થી બોલા કઈ એમ જ મજાકમાં, એને કઈ હાથ લાગી ગયો. તો બોલે વિદ્યાર્થી એ છે ને, ડાયરેક્ટ એના પેરેન્ટને કીધું ઘરે જઈનેને બીજા દિવસે, એના વાલી સ્કૂલમાં આવી ગયા, ને અ પ્રિન્સિપલ મેમને એમ કેય. કે મારે કેમેરા જોવું છે. મારા છોકરાને માયર્યું કેમ મારા છોકરાને મારર્યું કેમ બસ એક જ આન્સર ક્વેશ્ચન કરે છે. તો પ્રિન્સિપલ મેમ તો ધારો કે કે અરા સારા હતા કે એને એમને એમ કીધું કીધું કે આવું કઈ નથી કે એટલે આટલું બધું કઈ લાગેલું બી નથી હમ ધારો કે ગલતી થી તમને જો લાગી ગયું હોય ને ધારો કે પેલા તો આપણાને કેટલો માર પડતો પડતો તો આજે તો જ થોડોક જ આમ એને ખાલી આમ એ સાબાસી જેવી આઈપી એમ તો એને તો એમ કે મારા છોકરાને માર્યું. એટલે કેમ માયર્યું એમ ને પછ પછી એમાં એવું થયું કે એ પછી એમ કે છે કે આ આ રૂલ્સ છે કે છોકરા લોકોને મારવાના નહી, તો પછી પ્રિન્સિપલ મેમે અમારા સમજાવવા સારી રીતે વાલીને કે આવું નથી કે માયરું એ ગલતીથી થયું ને પછી પેલું શિક્ષક જે છે એને પછી પ્રિન્સિપલ મેમે કીધું કે ભાઈ તમે લેટર લખીને આપી દેવો કે આ મારે ગલતીથી થયું એમ એમ જોવા જાય તો એ શિક્ષક ની ગલતી નહી હતી, તો તે છતાં હો એ શિક્ષક ને છે ને પછી લેટર લખવું પડ્યું. તો આવા બધા કિસ્સાઓ તમે જોયા હશે ને બીજું એ કે જે છોકરા લોકો આવું બધું હમડેથી જ છે બધું સહન નથી કરી શકતા સત્તાને કાલ ઉઠીને છે ને એ એ એ પેરેન્ટ પર બી બીતવાનું છે. વાલીઓ પર બી બીતશે આવું મારું માનવું છે. શું કેવો? તમારું શું માનવું છે?
હા, એકદમ જ સાચી વાત છે તમારી મારી આજ બધા અનુભવો છે પણ હવે આમાં શું છે કે આપણે આપણે આ બધા અનુભવો જાણીએ છીએ. કારણ કે આપણેે કેવું છે કે આપણે પોતે બી ભણેલા હતા અને આપણેે આપડા છોકરાઓને પણ ભણાવએ છીએ એટલે આપણે જોઈ શકીએ છેએ કે કેટલો તફાવત છે કે આપણે ભણ એમાં અને આપણું છોકરું જે ભણે છે એમાં જો પેલા જેવું શિક્ષણ પણ નથી રહ્યું અને પેલા જેવા વિદ્યાર્થીઓ પણ નથી રહ્યા એ વાત તો સો ટકાની છે એટલે આ બાબત એથી તો છે ને હું તમારાથી બહુ જ સહેમત છું. ચાલો આજે આપડે બહુ ખુબ સરસ રીતે ચર્ચા કરી છે. ફરી પાછા મળશુ. ઓકે! ચલો આવજો બાય.